બોલ હા
મારા જ રૂમમાં જ હે હમણાં જાતો જ છે જાત છે
હમ
જી જ
ગીયો ઓકે
હેં
ગીયો
હા પછી ગયા
હમ બોલ
ઓકે એનસીઆરટી વાળું કેટલું વાંચ્યું
સાસઠ પાના નંબર પર આવ્યું હશે
હમ હ આટલું બધું વાંચી કાઈઢું તે
પંચાવન પના ન વર્ષ સુધી તો અનુક્રમાણિક જ છે
હા હ તો બરોબર
ત્રણ પાના એટલે સાસઠ પર આવી જાય
તે કોલેજમાં આજે હું ચાઈલુ
કોલેજમાં જે ઈકોનોમિક્સ બીજો પ્રકરણ ને પોલિટિકલ માં પેલો પ્રકરણ
હમ બે લેકચર
બે લેક્ચર
હમ
ને એક માર્કશીટ વાળું આઇપૂ
બરોબ
સર્ટિફિકેટ કોર્સ
હા તે વિપુલ કહેતા હતા
હમ જેને એઝામ નથી આવી એને તો ફેલ કરી મુકેલ છે
હહા
અમારા ક્લાસ વડા બહુ બધા ફેલ છે.
વિપુલ કેતોમે પેલા ફેલ હતો હવે પાસ છે.
હમ. મારા તો અઢાર આપી દીધા સર પાસ કરી દીધો
હા
અઢાર આઈપા સે
હમ સર્ટીફિકેટ હાનુ છે તમારું આ
કોમ્યુનિકેશન
હા હા તો અમારે ક્યું હમણાં અમારું
જો સાહેબ બે જગ્યા નામ છે એક પેલું સીવન વાળું છે તે છે.
શુ પણ.
અને એક આ સર્ટીફિકેટ કોર્સમા બીજું આ કોમ્યુનિકેશન વાળું
કપડા સિવેતે કે.
હમ એજ.
તે બી આવે તમારે.
હા.
હ વાત કરે.
એકાદ પ્રયોગ વાળો હુ આવતુ હશે.
પછી પ્રયોગ ના ક્યારેક ચાલશે સારા.
એતો વાર લાગશે.
એટલે હવે આ મહિને.
જણા આવશે ત્યારે જ.
હાલ તો કંડક્ટર ની પરીક્ષા
હે.
કંડક્ટર ની પરીક્ષાની તૈયારી.
કેતાડે છે
એ નવેમ્બર ડિસેમ્બર માં પરીક્ષા લેહે હાલ. પ્રશ્નપત્ર લાવ્યો શુ તૈયારી કરવા.
તેજું હાની હાની.
હા.
તેવા હો.
એમાં પેલું ટિકિટ ગેજેટ વાળું પ્રશ્ન આપે આપણે ગુજરાતમાં જિલ્લા વાઈઝ બસ નંબર હોયને એટલે નામ બસ નું નામ જેસે કે વલસાડ નું દમણગંગા સુરત નું સૂર્યનગરી.
હા હા.
એવી રીતના બધા જિલ્લાની બધી અલગ અલગ બસું નામ પુછાહે.
હા હા પર. હ
હા.
આપડે તે કેમાં ભરેલું વલસાડ નવસારી કે
ના એ તો પછી એ લોકો જ આપે.
બરાબર નજીક.
ટકા આવે એના પછી એમ તો એટલે પર્સનલી હા એમ તો પર્સનલી આપણે જે આપણે આપણે પરમનન્ટ એડ્રેસ કઈ ને
હમ.
એના નજીક નુ જ અત્યારે.
બરાબર
પણ પાસ કરવી અઘરી છે ને ઇંગ્લિશ આવે. પછી ગણીત પુછે. હમ દસ માર્ક નું આવે.
પૈસા ગણવાનું કે
પૈસા ગણવાના તો ગણિત આવે જ પેલું રીઝનિંગ આવે હજુ.
મને કેમ લાગ્યો કે તું આ ક્લિયર કર દે? એ બધું લાગતો છે હજી બત કાઈ.
પણ ઓછી મહેનત છે હજુ કરવું પડે.
હ કોક
આપણે કોમ્પ્યુટર ના ને પેલું મશીન આવે ને?
હા
એના જ તો વીસ માર્ક ના પ્રશ્ન છે હવે આટલુંક મશીનમાંથી કેટલા પ્રશ્નો પૂછાહે?
હા તે પીસ
મતલબ હાડા
હા તો ઓનલાઈન બી કરાય કે ની?
હમ ઓનલાઈન એહો ચાલુ છે.
એ બધું આવહે થિયરી લખવાની આવે કે તેમાં?
ના ખાલી સો માર્ક નુ પેપર આવે ઓબજેક્ટી
હમ હમ
એમાં મેરિટ પડે.
બરાબર!
ગયા વર્ષે એકતાલીસ પરત કે અટકેલુ એસટી વાળાનું.
હા હા તો કેટલા માર્ક ની એક્ઝામ?
શો માર્ક ની
સો માંથી કેટલા લાવવાના?
સો માર્સ થી જેટલા આવે તેટલા એ લોકો મેરિટ બહાર પાડે એ પરથી
એ તો બહુ હાર્ડ ની આવે વિકલ્પ જ હોય ને?
વિકલ્પ શો વિકલ્પ આવે. માઇનસ પતિ થી ઝીરો પોઈન્ટ પચીસ આવે ને,
બરાબર
હમ
ખોટો રહે તો બી ખોટો ને જીરો પોઇન્ટ પચીસ એટલે અડધો માંથી અડધો માંથી અડધો બરાબર!
એટલે ચાર ખોટા એટલે એક માર્ક કપાય બેઠો સાચોમાંથી
હમ એવ જ રહી એમાં તો
હમ
કોન્સ્ટેબલ
એમાં હો એવું જ છે ઝીરો પોઈન્ટ પચીસ જ પણ એમાં છેને બે વિભાગ પાડેલા.
હ હા
એમાં એનસીઆર થી કામ આવી જાય એવું લાગતું છે મને.
લેખન વિભાગ ભી રેઇ ને.
ના કોન્સ્ટેબલ મને પીએસઆઈ મા છે.
હમ હમ
એ કોન્સ્ટેબલમાં વાઈક જ છે.
હમ હમ હું કહેતા આજે કે થે ફરવા જાયે!
જાહુ
ચાર પાંચ વાગે
કા જવાના ફરવા?
ભાઈ જયા ની કે છે.
પછી પ્લાન બનાવીએ.
હા
હમ જમવાનું ને એવું કઈ.?
તેતાઓ હું કરે સમાનતા હું કરે.
કો હોય.
જવાઈ કેશે.
વાર છે‌ અજુ તો.
હમ. આ ઓ કનટાડ આવતો‌ છે.
નવે જ ખાય લીધું એટલે અહે.
હમ.
હમ. હજે ક્લાસ માં ની ગેલો ને એટલે રહે.
હ એટલે જ પણ આજે હજી આળસ જેવી આવી કે એમ. હજે નિજ.
કાલે જા હે ને પરમ દિવશે પછી રજા જ.
હમ છે. હછ આજે અ સાઢ બીજ ને.
એવું.
હ જગનાથ જગન્નાથ યાત્રા. રથયાત્રા હમ. પ મે કાલે કેતો રોજા આપ પે પણનીહ હતી.
હમ હમ હા આજે ચાલુ જ ને આજે રજા આપી જોઈતી હતી.
ફદરે. હકી આપ.
સ્કૂલમાં ચાલુ જ છે તેને પણ. કે છે રજા નહી હતી કેમ કે વરસાદ નો સમય છે જેવો વરસાદ આપે તેવ રજા પાડે છે.
મ જરે. એ‌ ભાત રોપણી જવાનું.
ભાત રોપણી તો હવે બંધ છે વરસાદ જ નહી આવેલો તો હું
હા તરૂ તો‌ રોપાઈ ગયું.
સારું કેવાય.
હમ. બારજું.
શ. હ હ રોપીયુ છે.
હે.
કયું કયી વાવણી કરી છે.?
અરે તો નહી ખબર રે રોપાઈ બી ગેલો હ અમારે તો.
ભાત અહૈ નાગલી અહૈ વરાય અહે
પત પત.
સિંગ અહે.
ભાત જ કરે હાલમાં તો જો તુવાર કરે લાગ
તુ વર અહૈ અળદ અહૈ.
અડદ નહીં.
અડદ ની કરે.
હા હા. થડત બી લખી દે એમ તો પણ બહ એમમ સ્પેશિયલ નહી કરે એમ.
હા હા. પેલું હજુ કે કાકડી ને એવું કઈ હ ને હજુ તો.
પટેે ની હમણાં, ની કરે.
એક એક બી તો લખે કેને.
હ, તે લાગતા હૈ, તે દાદા ઓણ લખ્યા કરે.
હા.
હા, હા.
તો વરસાદ નુ હુુ સે હવે, તો પાણી આપે કે એમ જ?
તે તો હવે વરસાદ તો ની આવે.
હ, સતર ત્રણ દિવસ તો આવ્યો જ નથી, બધું હું કંઈ ગયેલું હે.
પાણી લા કરતા હે, કઈ?
હમ, તો થાય.
વરસાદ તો આ વખત કાઈ આવ્યો જેવો જ ની. ચાલ તો.
હા, હા.
ચાલ.
ચાલ.